હેલો.
હલો.
હા બોલો-બોલો. બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. કેવી તબિયતને એ બધું બરાબર ને?
હા, હા એકદમ બરાબર. તમારી તબિયત કેવી છે? હા, હા જમી લીધું. તમે જમી લીધું?
હા. અહ વિસારતી તી, કે તમારી જોડે સિનેમા અને એન્ટરટેનમેન્ટ વિશે થોડી ચર્ચા કરી લઈએ.
આ તો ખૂબ સરસ અહ તમે અહ ટોપિક પસંદ કર્યો છે. સિનેમા અને એન્ટરટેનમેન્ટ. કારણ કે આજકાલ તો બધા ખૂબ જોતા હોય છે સિનેમા અને ઓ ટી ટી પ્લેટફોર્મ્સ.
હા. એ તો તમે સાચી વાત કરી. મનોરંજન એ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સતત કામ, અભ્યાસ અને જવાબદારીઓ વચ્ચે મન ને આરામ અને તાજગી આપવી એ ખૂબ જરૂરી છે. મનોરંજન ના અનેક માધ્યમો તમે જેમ, કે સંગીત છે, નાટક છ એ રમત-ગમત, ટી વી, ઓ ટી ટી પ્લેટફોર્મ અને સિનેમા તેમાં પણ સિનેમા છે, એ સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી માધ્યમ છે. સિનેમા માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ સમાજને શિક ક્ષણ, પ્રેરણા અને જાગૃતિ પણ આપી શકે છે.
એ રીતે તમે ખૂબ જ સાચી વાત કીધી. અને સનેમા સિનેમા અને મનોરંજન તો આપ પણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે હવે. આજના સમયમાં ફિલ્મો, વેબ સિરીઝ ટીવી છે, યુટ્યુબ, ઓટીટી પ્લેટફોર્મ, લોકોના જીવનમાં મોટું સ્થાન ધરાવ તા હોય છે, અને મનોરંજન માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, પરંતુ તે શિક્ષણ પ્રેરણા અને સામાજિક જાગૃતિનું પણ એક શક્તિશાળી માધ્યમ છે એટલે સિનેમાએ માં ત્ર મનોરંજન નથી, પરંતુ તે સમાજનું પ્રતિબિંબ પણ છે.
હા તો તમે ઘણી સાચી વાત કીધી. અને સિનેમા એ વાર્તા, અભિયા, અભિય, અભિનય સંગીત, ટેકનોલોજી અને કળા નો એક સુંદર સંયોજન છે. ફિલ્મો દ્વારા પ્રેમ, સંઘર્ષ, દેશભક્તિ, વિજ્ઞાન, ઇતિહાસ. સામાજિક સમસ્યાઓ, અને જીવનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવતા હોય છે. અને મનોરંજન નુ મહત્વ પણ ઘણું છે, કે મનોરંજ મનોરંજન વગરનું જીવન અ એક રસ બની જતું હોય છે, માનસિક તણાવ ઓછો થાય છે. મનને આનંદ અને તાજગી મળે છે, પરિવાર અને મિત્રો સાથે આપડે સમય પસાર કરવાની તક મડતી હોય છે. સર્જનાત્મકતા વધતી હોય છે, ને જીવનમાં નવી ઉર્જા પણ મળતી હોય છે. મનોરંજન જીવનની જરૂરિયાત છે, વૈભવ નથી, અને એક સમય હતો, કે જયારે લોકો માત્ર સિનેમા હોલમાં ફિલ્મો જોવા જતા હતા. પણ આજે તો ટેકનોલોજી ના વિકાસ અ સાથે ઓટીટી પ્લેટફોર્મ સ્માર્ટ ટીવી અને મોબાઈલ પર પણ ફિલ્મો જોઈ શકાય છે. હવે વિશ્વની કોઈ પણ ભા સા ની ફિલ્મો આપડે સરળતાથી ઉપલબ્ધ હોય છે, આવા મોબાઈલ ને ઓટીટી પ્લેટફોર્મ પર
હા એતો તમે ખૂબ સાચી વાત કરી અને સિનેમા અને મનોરંજનનું મહત્ત્વ પણ ઘણું છે તમે કીધું એમ કે આમ આપણે જોઈએ તો આપણો તણાવ ઓછો કરતું હોય છે, હવે આજના વ્યસ્ત જીવનમાં તો લોકોને આરામ અને આનંદ મળ મળે સિનેમાથી મનને પણ તાજગી મળે, અને શિક્ષણ અને જાગૃત જે તમે કીધું કે સમાજમાં ફેલાવતુ હોય છે, કે ઘણી ફિલ્મો જે છે એ સમાજના મહત્વના મુદ્દા ઉપર પ્રકાશ પાડે છે. હવે ઘણી બધી ફિલ્મો ઇતિહાસ પર બનતી હોય છે, વિજ્ઞાન પર, અને જી વનના મૂલ્યો પર બનતી હોય છે, તો એ બધી આવા ફિલ્મોમાંથી ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે. ઘણી ફિલ્મો જે હોય છે, એ સંસ્કૃતિનો પ્રચાર કરતી હોય છે. ફિલ્મ હોય કે પછી એ ફિલ્મનો સંગીત હોય એના દ્વારા દેશની ભાષા સાંસ્કૃતિ અને દુનિયા અ ભા એ દેશની જે ભાષા અને સંસ્કૃતિ છે, એ દુનિયાના વિવિધ ભાગોમાં પહોંચતી હોય છે
અને એનાથી લોકોને રોજગારીની તકો પણ મળે, અવે ફિલ્મ ઉદ્યોગ જે છે એ લાખો લોકોને રોજગાર આપે છે, આપડે જાણીએ જ છીએ. તો ફિલ્મ અને સિનેમા ના ઘણા બધા મહત્ત્વ છે.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને સિનેમાના તો સકારાત્મક પ્રભાવ પણ ઘણા છે, કે એ મનોરંજન નું શ્રેષ્ઠ સાધન છે. ફિલ્મો લોકોને હસાવે છે, રડાવે છે, અને ભાવનાત્મક રીતે પણ જોડે છે. શિક્ષણ અને જાગૃતિ તો ઘણી ફિલ્મો સમાજમાં ફેલાયેલી સમસ્યાઓ પર. પ્રકાશ પાડતી હોય છે, જેમ કે શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, સ્વચ્છતા, ભ્રષ્ટાચાર, દેશભક્તિ આવી ફિલ્મો છે એ, સમાજમાં જાગૃતિ લાવતી હોય છે. અને અમુક ફિલ્મો તો પ્રેરણા પણ આપતી હોય છે. ઘણી બાયોપિક અને પ્રેરણાદાયક ફિલ્મો છે. એ લોકોને મહેનત, હિંમત અને સંઘર્ષ નો સંદેશ આપતી હોય છે. અને અમુક ફિલ્મો છે એ, આપણને સંસ્કૃતિનો પણ પરિચય કરાવતી હોય છે. ફિલ્મો દ્વારા વિવિધ રાજ્યો, ભાષાઓ, પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિશે આપડે જાણવાની તક મળતી હોય છે. પણ જૂઓ તો સિનેમાના નકારાત્મક પ્રભાવો પણ છે કે જો યોગ્ય સમજ વિના ફિલ્મ જોવામાં આવે તો, કેટલીક નકારાત્મક અસરો પણ થઈ શકે છે. આપણેે હિંસાનું અનુકરણ કરતા થઈ જઈએ છીએ. ખોટી જીવનશૈલી ને આપ તે આપણેે આકર્ષણ કરતા થઈ જઈએ છીએ. અ ફેશન અને દેખાડાની જે અંધશ્રદ્ધા છે. એમાં ભાગતા થઈ જઈએ છે અને તપડા સમય નો તો બગાડ થાય જ છે અભ્યાસ અને કામમાં પણ ધ્યાન આપણને ઓછું લાગવા લાગે છે. અને કેટલીક વાર તો, ખોટા સંદેશાનો પણ પ્રભાવ પડતો હોય આપડી પર
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી કે સિનેમાનો સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવ પડતા હોય છે. એટલે અ એવું કે સિનેમાના અમુક સકારાત્મક તમે કીધું એમ કે પ્રેરણાદાયક ફિલ્મો હોય તો, જીવનમાં આપણને હિંમત આપે અને આપણી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ વધે અને સમાજમાં જાગૃતિ લાવવામાં પણ મદદ કરે અને પરિવાર સાથે સમય પસાર કરવાની પણ એક સારી તક છે અને સિનેમાના તમે કીધું એમ અમુક નકારાત્મક પ્રભાવ જેમ કે હિંસા છે. ખોટી ટી આદતોનું અનુકરણ વધુ વધતુંપડતુ મનોરંજન અભ્યાસ અથવા કામમાં વિક્ષેપ લાવી શકે અને કેટલાક લોકો ફિલ્મોને વાસ્તવિક જીવન સાથે સરખાવવા લાગે, એટલે અમુક એને વાના કારાત્મક પ્રભાવ પણ છે. ઓટીટી અને મોબાઈલનું વધુ વ્યસન બની શકે. એટલે બંનેને આપ આપડે સિનેમા અને આ આપણા જીવનનું એક સંતુલન જાળવું ખૂબ જરૂરી છે. અને ઓટીટી પ્લેટફોર્મ્સનો પણ આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે કે કોઈ પણ સમય અને કોઈ પણ જગ્યાએ મનોરંજન ઉપલબ્ધ છે. એ સારી બાબત છે અને વિવિધ ભાષા ની ફિલ્મો તમે કીધું એમ ફિલ્મો અને સિરીઝ જોઈ શકીએ આપણ ને પરંતુ વધુ સ્ક્રીન ટાઈમ અને વોચિંગ સ્વાસ્થ્ય પર અસર કરી શકે.
હા એ તમે ઘણી સાચી વાત કીધી અને યુવાનો ના જીવન પર પણ, સિનેમા નો ઘણો પ્રભાવ પડતો હોય, યુવાનો ઘણી વાર ફિલ્મોના, પાત્રોથી પ્રભાવિત થતા હોય છે. આમ એમાં આપણે સકારાત્મક અને નકારાત્મક બંને અસર જોવા મળતી હોય છે. સકારાત્મક અસર જોઈએ તો, કે આત્મવિશ્વાસ વધે છે. નવી વિચારસરણી વધે છે., પ્રેરણા વધીતી હોય છે, અને સાથે સાથે નકારાત્મક અસર જેવી કે સ્ટંન્ટ ની આપણે નકલ કરીએ, અતિશય ફેશન કરીએ અને અવાસ્તવિક અપેક્ષાઓ રાખીએ. તેથી ફિલ્મોને માત્ર મનોરંજન તરીકે જ જોવી જોઈએ. અને આવી રીતે સ્ટંન્ટ ની નકલ કરવી એ રીતે નહી કારણ કે એનાથી આપણને શારીરિક ઈજા પણ થઈ શકે છે. અને સિનેમા સમાજ નું પ્રતિબિંબ પણ છે અને સમાજ ને બદલવાનું માધ્યમ પણ છે. અનેક ફિલ્મો એ લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવ્યું અને સામાજિક સુધારામાં યોગદાન પણ આપે છે. અને મનોરંજન જરૂરી છે પરંતુ તે જીવનનુ કેન્દ્ર અભ્યાસ અને મનોરંજનમાં સંતુલન જાળવવું જોઈએ. અને પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરવો જોઈએ. અ શારીરિક રમતો રમવી જોઈએ અને મર્યાદિત સ્ક્રીન સમય પણ રાખવો જોઇએ.
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને સિનેમા સમાજને પણ ઘણી રીતે પ્રભાવિત કરે છે. કારણ કે આપણે જોઈએ તો લોકો તમે કીધું આમ ફિલ્માંથી ફેશન બસ આ જીવનશૈલી અપનાવતા હોય છે અને જો સારી ફિલ્મ હોય તો સકારાત્મક વિચારધારા ફેલાવે છે. પરંતુ જો અમુક એવી હિંસા વાળી ફિલ્મો હોય તો એના લીધે લોકોમાં હિંસા પણ વધતી હોય છે ઘણીવાર અને તેથી ફિલ્મ નિર્માતાઓ જે છે પણ સામાજિક જવાબદારી છે કે એ લોકો આવી હિંસાવાળીને એવી બધી જે ફિલ્મો બનાવે છે એ થોડી ઓછી બનાવે અને સમાજમાં શિક્ષણ વધે જાગૃતિ જાગૃતિ વધે એવી ફિલ્મો વધુ બનાવવાનું પસંદ કરે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને ભારતીય સિનેમા વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. એની વિશિષતાઓ છે કે વિવિધ ભાષાઓની ફિલ્મ સંગીત અને નૃત્ય છે પરિવાર આધારિત વાર્તાઓ છે અને સામાજિક સંદેશ છે ભારતીય સિનેમા અને કઈ ને કે આપડે ફિલ્મો જોવી જોઈએ કે જે મનોરંજન સાથે કઈક કઈક નવું આપણને અ સિનેમા અને મનોરંજન જીવનમાં આનંદ લાવે છે પરંતુ આપડે આજે જોઈએ તો ઘણા બાળકો કે મોટા લોકો છે એ કઈક વેબ સિરીઝ કે એવું કઈ મોટી હોય તો રાતના એક એક બે બે વાગ્યા તા હોય એવું ના કરવી જોઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને સિનેમા માત્ર પડદા પરની વાર્તા નથી તે સમાજનું મનોરંજન મને આરામ આપે છે પરંતુ આપડા વિચારો અને કર્મ
હા, એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને મારા મતે તો સિનેમા ને મનોરંજન જીવન માટે જરૂરી છે પરંતુ તેનો ઉપ ઉપયોગ પણ મર્યાદામાં જ કરવો જોઈએ જો. આપણે યોગ્ય અને અર્થપૂર્ણ સામગ્રી પસંદ કરીએ તો મનોરંજન સાથે અને પ્રેરણા પણ મેળવી શકીએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપડે.
હા હા વાંધો નઈ.